હલો, હાં જે શ્રી ક્રષ્ણ, કેમ છો? બસ હું મજામાં છું. તમે કેમ છો?
હા હું પણ મજામાં જ છું.
હા. ઘરે બધા સારા. અત્યારે જોઓ ને ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે, અને આવા આ સમયમાં તો આપણને ગામડાની યાદ ખુબ જ આવે, કારણ કે આપણે નાના હતા, ત્યારે જેવી શાળાઓમાં રજા પડી હતી કે તરત ગામડા અને જીવન જીવવા માટે નીકળી પડતા, અને હવે તો શહેરમાં એટલા વ્યસ્ત થઈ ગયા છી, કે ત્યાં જવાનો સમય જ નથી મળતો.
સાછું કહ્યું. ગામડાનું જીવન તો મને પણ બહુ જ યાદ આવે છે, આ શહેરભરી ભાગ દોડવાળી ઝિ મા એમ, ઘણી વાર તો એવું મન થાય કે આ શહેરની ભાગ દોડવાળી જિંદગી છોડીને પાછા ગામડા તરફ વળી જઈએ. ત્યાં કેટલી શ શાંતિ મળે છે. કુદરતના ચારો બાજુ કેટલી હરિયાળી હોય છે, કેટલું સૌંદર્ય હોય છે, પણ હવે આપણે કામકાજના અર્થે આપણી જન્મભૂમિ છોડીને કર્મભૂમિ તરફ આવ્યા છે, કેમકે આપણને રોજગાર પણ તો મેળવવો છે, પણ સ ગામડાનું જીવન તો બોવ જ આવે છે.
એ વાત તો છે. શહેર અને ગામડાનું જીવન એકબીજાથી સાવ અલગ છે. શહેરમાં જીવન ઝડપી, આધુનિક અને સુવિધાઓ થી ભરેલું છે, જ્યારે ગામડામાં ગામડામાં તો જીવન એકદમ શાંત સાદું અને પ્રકૃતિની નજીક હોય છે, આ બંને વચ્ચેનો તફાવ તફાવત આપણને એકદમ સ સારી રીતે દેખાવવામાં આવે છે.
સાચું કહ્યું. અહ પણ જોઓ ને શહેરમાં ભલે કેટલી બી સુખ સુવિધાઓ તમને છે, તમારી પાસે બધા જ ઉપકરણો છે, બધા અહ કામો કરવા માટે મશીન બધું જ છે, છતાં પણ એક જે મનની શાંતિ હોય ને, તે નથી કેમકે ત્યાં લોકોને એકબી જા માટે સમય જ નથી. અહ જે પરસ્પર સંબંધો, લાગણીઓ એ કશું રહ્યું જ નથી શહેરી જીવનમાં, આજ તમે ગામડામાં જોશો ને ક અહ તો આજુબાજુમાં કોણ રહે છે, એ બ પાડોશી સાથે પણ એ લોકોનો એટલો જ ઘર જેવો વ્યવહાર હોય છે, એટલા જ લાગણીભર્યા સંબંધો હોય છે, અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ તો એ કે ભલે એ લોકો પાસે સુખ સુવિધાઓ નથી, પણ એ લોકો પાસે મનની શાંતિ બહુ છે, એટલું આ સુકૂનભરી જિંદગી એ લોકો ત્યાં વિતાવે છે ગામડામાં.
સાચી વાત છે. શહેરમાં તો જળ સવાર ઉઠવાની સાથ થે જ દોડધામ શરૂ થઈ જાય છે, બધા પોતાના કામની પાછળ એટલા ભાગે છે કે શું કહેવું, જ્યારે ગામડામાં તો બહુ શાંતિ હોય છે. ત્યાં લોકો ખેતરોમાં કામે જાય છે ખરી, પરંતુ ત્યાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે, આવી હરિયાળી વચ્ચે કામ કરવાનો પણ એમને એટલો જ આનંદ આવે છે, પછી તમે જોયું હશે તો આપણા વડીલો જે બપોરના સમયે ઝાડની છાયામાં બેસ સી ને ભોજન કરતા અને આ શહેરમાં જોઓ બાજુમાં મોબાઈલ હોય અને એક બાજુ ભોજન કરતા હોય. કે કેમની શાંતિ મળે?
બિલકુલ, અને એ ભોજન એમના શરીરને લાગતું પણ નથી. જે એક બાજુ મોબાઈલમાં ધ્યાન હોય અને જલ્દી જલ્દી ઝડપ થી એ લોકો ભોજન ખાઈ લે નથી તો એને બરાબર ચાવતા તો એ ભોજન એમના શરીરમાં લાગતું પણ નથી. આ તમે ગામડાનું જેમ ભલે એકદમ સાદું અને સિમ્પલ ભોજન હોય કે કાંદો રોટલી પણ ખાઈ લેય, છાસ રોટલી પણ ખાઈ લેય, પણ એ પણ એટલું મીઠું લાગે છે. અને એ બધું ઘરનું બનેલું હોય છે. કે ઘરના ખેતરોની વાળીના ફ્રૂટ્સ હોય કે પછી શાક ભાજી હોય કે પછી દૂધ દહી છાસ ઘી બધું જાતે એકદમ શુદ્ધ એ લોકો ખાય છે. તો એ લોકો કેટલા સ્વસ્થ રહે છે. ને એ કો એ લોકોને કોઈ પણ જાતની કશું મોટી બીમારીઓ નથી કે કંઈ માંદગી નથી. તો ત્યાંના લોકોનું જીવન બહુ સારું છે.
સાચી વાત છે. ગામડાનું તો જીવન જ સવારે પક્ષીઓના કલરવ અને તાજી હવાથી શરૂ થાય છે. જયારે અહીંયા શહેરોમાં તો ટ્રાફિકોના હો ટ્રાફિક નો અવાજ કે પછી આ વાહનોના હોનનો અવાજ અને પ્રદૂષણ એટલું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બને છે અને શહેરની લાઈફસ્ટાઈલ તો બહુજ ફાસ્ટ છે અને પરંતુ ગામના જે લોકો હોય છે એ લોકો પ્રદૂષણ મુક્ત વાતાવરણ જીવ જી જીવન જીવે છે. તેમનો ખોરાક પણ એકદમ શુદ્ધ અને તાજો હોય છે. જયારે શહેરના લોકો તો પેક ફૂડ પર નિર્ભર રહે છે.
હા. આ વાત બિલકુલ સાચી કરી, કે શહેરી લોકોને બધું રેડી ટુ ઇટ એ લોકોની જિંદગી જ એટલી ભાગદોડવાળી હોય છે ને, કે એમના પાડોશમાં કોણ રહેતું હોય, એમના ઘરમાં મતલબ પાડોશમાં કોણ રહેતું હોય, એ એની જાણ તો એમને હોય જ નહીં, પણ છતાં એ લોક લોકોને ઘરના સદસ્યો માટે પણ અ સમય નથી રહેતો. માણસ કોના માટે કમાય એ એ માણસ જેટલી મહેનત બહાર જઈને એના પરિવાર માટે કરતો હોય છે. પણ એ જ પરિવાર માટે એ માણસને સમય નથી રહેતો કે એક ટાઈમનું ભોજન પણ એ પરિવાર સા થે બેસીને કરી શકે આવું શહેરી જીવન થઈ ગયું છે અને તમે મને ગામડાની વાત કરી કે ગામડામાં કેટલા પક્ષીઓના કલરવથી સવાર પરોઢીયુ થાય તો જો ને શહેરમાં તો આજકાલ અ કશું પશુ પક્ષીઓનો કલરવ બિલકુલ સંભળાતો જ નથી. અને એક ચકલી જેવું જેવું તો એની પ્રજાતિ કેટલી ઓછી થઈ ગઈ છે. ને કે ચકલીઓ તો ભાગ્યે જ ક્યાં દેખાય છે. જ્યારે ગામડાઓમાં તમને ઘરની આંગણામાં કેટલી બધી ચકલીઓ અને બધા બીજા બધા પક્ષીઓ દેખાશે જે ચણ ખાવા માટે આવે છે.
હ એ વાત તમે ખરેખર સાચી કઈ હ ગામડાઓમાં તો તમે ખેતરોમાં પણ મોર ઢેલ પક્ષીઓની અવર જવર થ ઇજ રહેતી હોય છે, પરંતુ હા એક વસ્તુ છે કે સુવિધાઓની બાબતમાં શહેરો જ શ્રેષ્ઠ છે. શહેરોમાં મોટી હોસ્પિટલો, શાળાઓ અને મનોરંજન માટે મોલ બધું જ નજીકમાં મળી રહે છે. એ વાત તો ખરી છે. પરંતુ જોકે હવે ગામડાઓમાં પણ ઇન્ટરનેટ અને સારી શાળાઓ જેવી મળ ભૂત સુવિધાઓ પણ પહોંચી ગઈ છે.
અરે હા અત્યારે તો ધીરે ધીરે ગામડાનું જીવન પણ બદલાવવા માંડ્યું છે. અને. એ અહ જે શહેરની સુખ સુવિ એટલેજ તો જે ગામડાનો યુવા વર વર્ગ છે. તે આ બધા સુખ સુવિધાઓમાં મોહીને અહ ગામડું છોડીને શહેર તરફ વહી રહ્યું છે. પણ હવે તો ધીરે ધીરે ગામડાઓમાં પણ આ સુવિધાઓ પહોંચતી થઈ ગઈ છે.
એ વત વાત તો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ગામડાઓમાં લોકો વચ્ચેનો પ્રેમ અને ભાઈચારો જઈ જીવન છે. કોઈ મુશ્કેલીમાં હોય તો આખું ગામ મદરીયે આવી જાય, જ્યારે શહેરોમાં તો કોઈને કોઈ પ્રત્યે સમયે જ નથી રહ્યો.
બિલકુલ શહેરમાં તો કોઈની જોડે એમને કશું લાગે વળગે જ નહીં, એ રીતે જ રેતા હોય છે. બસ પોતાના કામથી કામ ઓફિસે જવાનું ઘરે આવવાનું બસ એટલું જ એ લોકોને સામાજિક અ અ શું કહેવાય સામા રીતિ રિવાજો કે સામાજિક કોઈ પણ કાર્યક્રમ હોય, એમાં પણ ભાગ લેવાનો એમને અ ટાઈમ નથી મળતો.
હા અને શહેરોમાં તો પાડોશી કોણ છે એ પણ ઘણા લોકોને ખબર નથી હોતી, એ લોકો કેવા છે. કઈ જ જાણતા જ નથી. શહેરી જીવન પૈસા અને આધુનિકતા પાછળ દોડે છે. જયારે ગામડાનું જીવન તોષ અને શાંતિ માં માને છે. અને ક્યારેક પ્રકૃતિની વચ્ચે આવીને થોડા દિવસ શાંતિથી વિતાવવા આપણને એટલે જ તો ગામડે જવાનું ગમે છે.
બિલકુલ સાચી વાત કરી. એટલે જ તો જો ને આપણે હવે જેવું વેકેશન પડે નહીં, કે આપણે આપણું ગામડું આપણને બોલાવતું હોય તેવું આપણે કેટલા આતુરતાથી રાહ જોતા હોઈએ ને આખા વર્ષમાં એક કે બે વાર તો જતા હોએ છીએ ગામડે અને અ ગામડે ગામડામાં રહેવાનું મને પોતાને પણ બહુ જ ગમે છે. ત્યાં એ ખેતરે જવાનું ત્યાંની હરિયાળી અને એમ લાગે કુદરતના ખોળે આપણે કેટલી મજા માણતા હોય છે. અને જે નદીમાં આપણે બચપનમાં કેટલા નાહતા એ નદીઓમાં નાહવા વાનું અને એ બધા વગડાઓમાં આ કૂદા કૂદ કરવાનું બહુ એ જીવન અ યાદ આવે છે.
અરે હાચી વાત પરંતુ શહેરમાં કમાણી સારી છે, પણ શહેરોમાં થતો ખર્ચ અને માનસિક તણાવ પણ એટલો જ વધારે છેને તે આ ગામડામાં ખેતરમાં મહેનત કરવી પડે છે, પણ રાત્રે ઊંઘ એકદમ સુખ બની આવે છે. શહેરમાં તો શું ઓફિસ ના ટારગેટ અને મોંઘવારી ના કારણે ટેન્શન તો રહે જ છે. અને બાળકોના ભવિષ્યનો પણ વિચાર કરીને અમુક લોકો ગામડામાંથી શહેર તરફ આવી જાય છે. શહેરમાં ઇન્ટરનેશ તા સ્કૂલો અને કોલેજો હોય છે. ગામડામાં અમુકવાર આ આનો અભાવ પણ હોય છે.
બિલકુલ સાચી વાત કરી પણ અત્યારે તો ગામડાઓની દશા પણ મને એવું લાગે ધીરે ધીરે થોડી બદલાઈ રહી છે કે ગામડાઓમાં પણ હવે તો થોડી ઘણી સુખ સુવિધાઓ આવી રહી છે.
હા સરકારે અને ટેકનોલોજીએ ગામડાઓનું ચિત્ર બદ લી નાખ્યું છે. હવે ગામડાના બાળકો પણ ઓનલાઈન ભણીને મોટી મોટી પરીક્ષાઓ સારી રીતે પાસ કરે છે. અને હજુ ઉચ્ચ શિક્ષણ માટે એમને અમુક વાર શહેર તરફ જવું પડે છે. પણ પાયાને તો શિક્ષણ ગામડામાંથી જ મજબૂત બને છે.
બિલકુલ પણ તમે જોજો જે શહેરી બાળક હશે અને જે ગામડામાં ઉછરેલું બાળક હશે ને એમાં કેટલો તમને અંતર દેખાશે જે ગામડામાં રહેલું બાળક એટલું જલદી મેચ્યોર તમને દેખાશે એનએનામાં એટલી સૂઝબૂઝ અને સમજશક્તિ હશે જ્યારે શહેરી બાળકોમાં એ બહુ ઓછી જોવા મળે છે.
હા આજ તો શહેર ની કડવી વાત સ્તવિકતા છે, એટલે કે ક્યારેક આપણને આપણા દૈનિક જીવનમાંથી કે પછી આ શહેરના દોડધામ ભર્યા જીવનમાંથી ક્યારેક બ્રેક જોઈતો હોય ને તો ગામડામાં જવું જોઈએ એ ચોક્કસ. અને પરિવાર સાથે જ આનંદ માણવો જ જોઈએ ચાલો ત્યારે તમારી સાથે વાત કરી ને મને ગામડા અને શહેરના જીવન વચ્ચેનો ભેદ જાણવા મળ્યો ધન્યવાદ તમારો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.